તો
હલો કેમ છો તમે
બસ છે તલે ચશે
હું પણ મસ્ત મજામાં છું. બસ આજે જ એમ વિચારતી હતી કે કેવાય ને કે લાગણીઓ ના સંબંધ પણ કેવા હોય છે એટલે કે જ્યાં શબ્દો પૂરા થાય છે ત્યાંથી સંબંધો બોલવા લાગે છે તમને શું લાગે
હા તમારી વાત એકદમ સાચી છે કે લાગણી એક એવી વસ્તુ તુ છે ને કે આમ માણસ ને કઉ ને એની માણસ ને તાકાત પણ બની શકે એ ઘણી વખત માણસ ની કમજોરીઓ પણ બની જતી હોય આમ કે ને બહુ લાગણીશીલ માણસો હોયને એ બહ વધારે દુઃખી થાય એટલે શું કે બધા મન થી વિચારવા વાળા હોય કેને જે દિલ થી વિચારે એવા અને બીજા માણસો હોય ને લાગણી વગર ના હોય હોય અથવા ઓછું હોય એ થોડું મગજથી વધારે વિચારતા હો એટલે મને લાગે છે કે બે તત્વ ભળે ને લાગણી પણ ભળે અને થોડું મગજ વાપરીને પણ વર્તન વાણી કામ બધું થતું હોય તો વધારે સારું લાગે એટલે બહુ જ લાગણી ઓવર થઈ જાય જારે તો ક્યારેક એવું બની શકે સંબંધોમાં તિરાડ પણ પડતી હોય છે તમે પણ જોયું હશે કે ક્યારે બે પાત્ર એક સાથે ભેગા થયા હોય તો એમાં કોઈ વધારે લાગણી વાળું હોય તો બીજું એવું હોય ને કે જેનામાં લાગણીઓ થોડી ઓછી હોય અથવા કોઈ પ્રસ ઓછું કરતું હોય પણ એવું જરૂરી નથી મતલબ સમજવું પડતું હોય છે તમારે ઘણા લોકો બોલીને લાગણીઓ વ્યક્ત કરે ઘણા એના વર્તનમાં લાગણી વ્યક્ત કરતા હોય છે એટલે બધાનું થોડું મને લાગે છે કે અલગ અલગ પ્રકારનું હોતું હોય છે એમાં હું તમારી પાસેથી જાણવા માંગીશ કે અ તમે શું માનો છો મતલબ તમે કેવા પ્રકારના વ્યક્તિ છો
એટલે મને એવું લાગે છે કે લાગણીઓ જીવનમાં વધારે મહત્વપૂર્ણ છે કેમ કે જો લાગણીઓ ના સંબંધ જ ન હોય ને બધા લોકો કેહેવાય ને મગજ થી વિચાર હોય એટલે બધી જગ્યા આપણે દિમાગ અપ્લાય કરતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક સંબંધો ખોટા પડે છે એટલે કેહેવાય ને કે ગુજરાતીઓમાં એક બહુ સુંદર કહેવત છે કે સંબંધ દોરી જેવા હોય છે એક વાર તૂટે પછી ગાંઠ તો પડે પણ પહેલાની સરળતા રહેતી નથી એટલે આજના યુગમાં માણસો પાસે હજારો સંપર્કો છે પરંતુ સંબંધો થોડા છે એટલે કે મોબાઈલમાં સેંકડો નંબર છે પરંતુ મુશ્કેલીની ઘડી એ ફોન કરી શકાય એવી વ્યક્તિ બહુ ઓછી હોય છે કારણ કે સંબંધો લોહીથી નથી બનતા લાગણીઓથી બણે છે એટ લાગણીઓ ક્યારે પણ આપણે ખરીદી નથી શકતા અ તે માત્ર કહેવાય ને કે પ્રેમ વિશ્વાસ અને સમયથી કમાવી પડે છે એટલે કે આજ. આજે માણસ પોતાના ઘરને મોટું બનાવવામાં વ્યસ્ત છે પણ કેવાય ને કે હૃદયને વિશાલ બનાવવાનો ભૂલી ગયો છે. એટલે કે આપણે એક પ્રશ્ન પોતાને પૂછવાનો છે કે છેલ્લે ક્યારે આપણે કોઈના અ કેટલે કોઈ મા માસો એકત્ર થયા હતા અને ફોન કર્યો હતો કે તમે કેમ છો ક્યારે બે મિનટ ની. સ્ર્થ વાતચીત કરી હતી અને જૂના સંબંધને. અફરથી જીવિત કર્યા છે એટલે કહેવત છે ને કે મીઠી વાની અમૃત સમાન. એટલે ઘણા સંબંધો મોટા કારણોથી નથી તૂટતા. તેઓ તૂટે છે કડવા શબ્દોથી અભિમાનથી. અને હું કેમ પહેલ કરું એવા અહંકારથી. એટલે શબ્દો ઘણીક વાર અ. એમ તીર જેવા પણ હોય છે એટલે એક વાર છૂટી જાય પછી પાછા ફરતા નથી. અને ઘણા ઘા એવા હોય છે શરીર પર નહી હૃદય પર. પડે છે એટલે કે તમે જુઓ ને. વૃક્ષે તેની છાયા કોને આપવી. તે પસંદ કરતું નથી ન કોના માટે વહેવું તે નક્કી કરતી નથી. એટલે કે સૂર્ય કોના ઘરમાં પ્રકાશ પહોંચાડે તે પણ ભેદ રાખતો નથી. કુદરત પણ આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારે શરતો પર જીવ. તો નથી. પણ આજે સંબંધોમાં પ્રેમ. એટલે કે ઓછો નથી થયો.
હાા.
અપેક્ષાઓ વધી વધારે વધી ગઈ છે અને જ્યાં અપેક્ષા આવે છે ત્યાં ફરિયાદ જન્મે છે. અને જ્યાં ફરિયાદ જન્મે ત્યાં અંતર વધે. અને જ્યાં અંતર વધે ત્યાં ધીમે ધીમે લાગણીઓ કેવાય ને કે મૌન બની જાય છે. એટલે સંબંધોને જીતવાના નહીં એ કેહેવાય ને કે નિભાવવાના હોય છે. તો મને એવું લાગે છે કે લાગણીઓ દરેક બાબતમાં. મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો હા માણસે. અ પોતાના અ મગજથી. પણ વિચારવું જોઈએ પણ લાગણીઓ એમ મહત્વપૂર્ણ છે તમને શું લાગે. હ.
બિલકુલ તમે જે વાત કરી હું એના એની સાથે સહેમત છું. મતલબ લાગણી એક શું છે કે ભાવનાત્મક બંધન હોય છે મૂળ તો વસ્તુ એ છે. કે જો આપડો આમ તો લાગણીઓ કોની સાથે હોય આપણા પરિવાર વાળા સાથે. જેમ કે ભાઈ બેન છે મા બાપ છે એ લોકો સાથે. પછી ધીમે ધીમે તમે મોટા થાવ સ્કૂલ જતા થાવ. તો પછી ધીરે ધીરે આપે આપણા ફ્રેન્ડ બને છે જેની સાથે આપણે આપણી લાગણીઓ શેર કરીએ છીએ પેલો ક્રશ તો. ટિફિન શેર કરવાનું તું શું લાવો છો કયા ટીચર ગમે છે. કોની સાથે મજા આવે છે વાતો કરવાની મતલબ કોણ તારુંફે. મતલબ એ લાગણી એ વસ્તુ છે કે જ્યાં ભાવ તમને હું મળે છે એવું પાત્ર. તમે શોધો છો કે જ્યાં તમને આદર મળે છે સત્કાર મળે છે તમે વિશ્વાસની એક. આપડ કઈ ને ગાંઠ હોય છે એ એ એની સાથે જોડાયેલું હોય. એટલે તમારા ફ્રેન્ડસ પણ થઈ ગયા. એટલે મને લાગે છે કે ખાલી લોહી ના સંબંધો જ નથી હોતા લાગણી માટે. મને લાગે છે આપણેે જે બીજા બધા. ઈમોશનલી જે એટેચ થાય કે કોઈ ઉપર ભરોસો મુક હોય એ નિભાવે જેમ તમે વાત કરી નિસ્વાર્થ ભાવ તો એ બિલકુલ સાચી વાત છે. કે જે જ્યાં ભાવ હોય એનો તો કઈ મહત્વ જ નથી પણ જે વાથ હોય જે તમે જોઈ લ માનો પ્રેમ હોય બરાબર ને કોઈ પણ બાળક માટે. બાળક જો પૈસા પે નથી કરતું છતાં એમાં એટલો પ્રેમ એના પર વવડતી હોય શું કામ. કેની્યા લાગણી છે અઢળક લાગણી છે અને અઢળક પ્રેમ છે. બાળક ને કઈ તકલીફ ના થાય હેને. બાળક કઈ આમ જરાક રોવાનું ચાલુ કરે ત્યાં આપને ખબર પડી જાય શું છે કેમ છે. મતલબ એ જ એક લાગણી છે અને આઈ થિંક એ સંબંધ. હોવા બહુ જરૂરી છે આજકાલના સમયમાં કેમ કે અત્યારે હવે માણસો પાસે છે ને સમય નથી જેમ કે હું મારી પણ જો વાત કરું તો ઘણી વખત એવું થઈ જાય કે આપડે આપડા કામમાં એવા બિઝી થઈ ગયા હોય. અ તો શું થાય કે ભાઈ પોતાના લોકોને ફોન કરવાનો પણ ટાઈમ ના હોય. ભલે લાગણી છે એનો મતલબ એવો નથી આપ બતાવી જ પડે ક્યારેક શું થાય છે કે ફોન ના થઈ શકે. વાતચીત ના થાય તો સામે વાળા વ્યક્તિઓને પણ ઘણા સમજતા હોય ઘણા ના સમજતા હોય. બધી રીતે જોવાનું હોય પણ હા મને એટલી ખબર પડે કે કોઈ પણ પરિસ્થિતિમાં સામે વાળી વ્યક્તિ છે ને એ તમારું સુખ માં રાજી થાય અને દુઃખમાં તમારી પાસે ઉભારે ને એ જ આપણો સાચો સંબંધ હોય છે ઘણી વખત સગા વાલા હોય એ પણ એવી કોઈ ઘડી આવી બને તો પણ આપણી પાસે ઉભા નથી હોતા પૂછું. પણ હોતા નથી પણ ક્યારેક બીજા પારકા લોકો પણ આપણી પાસે એ સમયે ઉઊભા હોય છે આપણને એમ ખબર પડે કે અરે યાર પોતાના કરતા તો પારકા આપણને કામ આવી ગયા એટલે મને તો લાગે છે કે લોહીનું સંબંધ મહત્વનો ઘણી વાર નથી હોતો અ એના માટે અ તમારા જે લાગણીના બંધનો છે જે તમે ખુદ પસંદ કરેલા છે ઓલું કે ને કે જે બાળકને જન્મ આપે એ બાળક જે છે માતા પિતા એની સાથે બોન્ડ હોય એ ભગવાનને મૂકેલું છે પણ જયારે આપડે મોટા થાય આપણેે આપડા એટલા સમજદાર માણસ થઈએ આપણા એ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ ના આપડે આને પસંદ કરવું છે. આમારો ભાઈ બન છે અમારી બેનપણી છે. અમારો પતિ બનશે અમારી પત્ની બનશે હેને- એ આપણે પસંદ કરી છે શું કામ કારણ કે ત્યાં આપણે લાગણીઓ વહેહડાવી છે. વિશ્વાસ મૂકેલો છે એટલે મારા ખ્યાલ થી તો એવું જ કહી શકાય કે જ્યાં તમે કીધું એમ અતૂટ વિશ્વાસ હોય સુખ દુઃખ હોય એમાં સાથ હોય અ ઘણી વખત તો એટલું બધું આપણને મળતું હોય છે કે આપણે એક્સેપ્ટ નથી કરી શકતા સત્તા તમારી સાથે કોઈ ક્યારે એવો બનાવો કરો કે જે તમે શેર કરવા માંગતા હોય કે લાગણી નો
અ એટલે આપણે લાગણીઓની વાત કરીએ ત્યારે લાગણી તો કેવાય નહી કે અ બાળકને પોતાના માતા પિતા એટલે માવિતર જોડે સૌથી વધારે હોય છે અને જો હું મારી વાત કરો. તો મને પણ મારા પરિવાર પ્રત્યે એ પરિવારના સભ્યો પ્રત્યે બહુ જ વધારે લાગણી છે. નચીમ કે તમે શરૂઆતમાં વાત કરી હતી કે ઘણા લોકો એવા હોય છે કે જે લોકો વધારે કેહેવાય ને લાગણીશીલ હોય છે એટલે વધારે મગજથી ના વિચારે. તો હું પણ આપડે એમ કહી શકાય કે એવા લોકોમાં આવું છું જે જે વધારે મગજથી એટલે પેલા મણથી વિચારે પછી મગજથી વિચારે તો ઘણીક વાર એવા બધા સંબંધો બંધાય છે અને ક્યારે ક્યારે આપણે છેતરાઈ પણ જઈએ એટલે પણ મને એવું લાગે છે કે ઠીક છે મને ઓ ઘણીક વાર એવું અ ફીલ થાય છે કે આજનો યુગ બહુ ઝડપથી એટલે બદલાઈ રહ્યો છે એટલે ઘર મોટ વણ્યા છીએ પણ પરિવાર નાના થાય છે. એટલે આપણે સંપર્કો ઘણા છીએ પણ કેવાય ને કે આત્મીયતા ઘ ઘટી છે એટલે સંદેશાઓ પણ વધી ગયા છે વધારે પણ સંવાદ ઓછા થઈ ગયા છે. એટલે બધું ઓનલાઈન ઓનલાઈન થઈ ગયું છે લોકો કેહેવાય ને હૃદય હૃદય થી મળવાનું તો ભૂલી જ ગયા છીએ એટલે એ કેહેવત છે ને કે મીઠું ભોજન કરતા મીઠો સ્વભાવ વધુ તૃપ્તિ આપે છે એટલે આપડે કોઈકના ઘરે જમવા જઈએ. જો એ આપણને એવું બને કે ચપ્પન ભોગ ન જમાડી શકે પણ છતાંય આપણને એમ સારું જમાડે ભલે રોટ અને શાક જ હોય પણ છતાંય આપણને એમ વધારે સારું લાગે એ વ્યક્તિ ગમે કેમ કે ત્યાં લાગણી પ્રજુ એટલે લાગણીની અ મહત્વતા વધારે ધો ક્યારે ક જેમ તમે બ સારું કીધું કે લોહીના સબંધો હોય છે એ પણ ક્યારે સાથ નથી આપતા પણ જયારે કોઈ પારકા હોય એ ખરેખર આપણી અ અ મુશ્કેલ સમયમાં આપણી જોડે ઉભા હોય છે આપણા દુઃખના સાથી બણે છે એટલે અ ઘણીક વાર એવું એવું બને છે કે સંબંધો અ પણ બહુ સારા હોય પણ તૂટે છે કેવાય ને કે જયારે આપણે એમ સાંભળવાનું બંધ કરી દઈએ છીએ જયારે અહંકાર પ્રેમ કરતા મોટો બની જાય જયારે સમય હોવા છતાં પણ પોતાના લોકો માટે સમય કાઢતા નથી
અને જયારે હું સાચું સાબિત કરવાની જિદ આપણા સંબંધ કરતા મોટી થઇ જાય છે એટલે મને ઘણીક વાર એવું ફીલ થાય છે કે પ્રકૃતિ આપણને રોજ સંબંધો જીવતા શીખવે છે વૃક્ષ પોતાનું ફલ ક્યારેક ખાતું નથી અ કેવાને નદી પણ પોતાનું જલ ક્યારે પીતી નથી એટલે બધું બીજા લોકો માટે જ કરે છે અને એનો મૂળ સવ મૂળ સ્વભાવ પણ એ છે કે બધું લાગણીઓ માટે હોય છે. તો અ લા જય્યારે સંબંધ માં લાગણી વધારે હોય ત્યારે કેવાય ને કે સંબંધો વધારે મીઠા હોય સારા હોય અને આપણા ઘરમાં પણ આપણા જીવનમાં પણ સુખ સમૃદ્ધિ અને શાંતિનો રહેવાસ હોય છે
બિલકુલ બહુ સાચી વાત તમે ક્યાંક ને ક્યાંક પણ તમારી વાતોથી રિલેટ કરું છું પણ આમ કહું તો પેલા હું બહુ જ લાગણીશીલ માણસ હતી એટલી બધી લાગણીશીલ ને કે મને આમ ખોટું લાગી જાય વાતે વાતે રડું આવી જાય પણ જેમ જેમ સમયની સાથે આમ કે ને મોબાઈલમાં અપડેટ વર્ઝન આવે એપમાં આવે મને લાગે છે મારું પણ અપડેટ વર્ઝન થઈ ગયું હવે મને આમ ફરક ના પડે દિમાગ હોય દિલ હોય ઓકે થઈ જશે બઉ ટેન્શન નહી લેવાનું આ જીવન છે એવી રીતે બસ બિંદાસ જીવો શાંતિ થી ખાઓ પી મજા કરો કામ કામ રાખો હવે મારું પણ થોડું એવું થયું છે એટલે લાગણીઓ સારી વાત છે પણ ક્યારેક માણસ કમજોરી બની જતી હોય અને બધા લોકો ઉપર લાગણી ખર્ચ કરાય એવા માણસો પણ અત્યાર નથી જતા હોતા એટલા માટે ચલો તો આપડે ફરી પાછો કઈક નવા વિષય સાથે મળશું અને તમારી સાથે મને વાત કરવાની ખુબજ મજા આવી ધન્યવાદ
મને પણ ખરેખર બહુ મજા આવી અને તમારા તમારીથી હું બીજું કઈક નવી વસ્તુઓ પણ મેં ઘણી શીખી જેમ કે વધારે લાગ્નશીલ નહીં બનવાનું તો બસ હવે હું પણ જીવનમાં એવી ઘણી બધી વસ્તુઓ ઉતારીશ અને તમારો બઉ જ બઉ જ આવા આપણે ફરી તે મળીએ એક નવા ટોપિક સાથે
સે